કેમાં
બસ અમે એકદમ મજામાં તમે બોલો તમે કેમ છો?
બસ અમે પણ એકદમ એકદમ મજામાં છીએ કેવું ચાલે છે?
બસ અમારે તો એકદમ શાંતિ છે જીવનમાં
આજે હું તમારી સાથે બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ વિશે આપણે ચર્ચા કરીશું તમારી સાથે
હા એટલે તમે ખુબ સારો ટોપિક પસંદ કર્યો કેમ કે નવી ટેકનોલોજીમાં આગળના જીવનમાં આ ખુબ જ ઉપયોગ આવે એવી બધી વસ્તુ સે. અને આની જાણકારી આપણને નહીં બધાએ લેવી જ જોઈએ.
ડિજિટલ પેમેન્ટ એક એવો ટૉપિક છે કે જે ડિજિટલ પેમેન્ટ સારું બી છે અને ખરાબ બી છે. એટલે એના આજે આપણે ફાયદા અને ગેરફાયદા અને એના વિશે આપણે બચીને રહેવું છે કે અમુક વખત તમે જુઓ કે આજકાલ ઘણા બધા માર્કેટ માર્કેટમાં એટલા બધા સ્કેમ થાય છે. કે લોકો આપણી પાસેથી ગૂગલ પેથી કે ડિજિટલ પેમેન્ટથી આપણી પાસેથી લોકો પૈસા છીનવી લેતા હોય છે આપણા જ
હા તમારી વાત સાચી છે. કારણ કે તમે જોશો કે કેટલાના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે, સ્કેમ થાય છે, કારણ કે એ લોકો અમુક જે ફ્રોડ કંપનીઓ છે એવી લિંન્કો, પીડીએફ એ બધી બનાવતા હોય છે ને વોટ વોટ્સઅપ દ્વારા એમને શેર કરતી હોય છે. અને તમે જેવી રીતે પીડીએફ છે, લિંક સે કોઈ બી અંજાન લિંક કે એટલે આપણી સરકાર કે જ છે કે કોઈ બી અંજાન લિંક પર ક્લિક નહીં કરવું. એટલે તમે એ લિંક પર તમે જેવું કે ક્લિક કરશો એવું તમારો મોબાઈલ સાથે જે બેંક અકાઉન્ટ લિંક હશે એમાં જેટલા પૈસા હશે બધા ઉપડી જાય છે. એટલે આના લીધે અત્યાર સુધી તમે ઘણા કેસો સાંભળ્યા જ હશે એટલે આ બધાથી આપણે સાવચેત ખૂબ સાવચેત રહેેવું જોઈએ એમાં આપણી જ ભલાઈ છે.
યસ બિલકુલ સાચી વાત છે. કે ડિજિટલ પેમેન્ટની સુવિધા આવેલી છે આપણા માટે ખૂબ સારી વાત છે કે પહેલાં કેવું હતું કે પહેલાં બેંક પર આપણને એટીએમ કાર્ડ આપતા રહે જેથી આપણે નજીક નહી આપણે કોઈ બી આપણી બ્રાન્ચ હોય એમાંથી આપણે પૈસા ઉપાડી શકીએ પણ હવે તો આપણા ફોનમાં જ આપણે ડિજિટલ જેમ કે પેટીએમ છે, ગૂગલ પે છે, એવી બધી ફેસિલિટી આપણને આપેલી છે. કે જેનાથી આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આપણે સહેલાઈથી આપણે આપણા પૈસા ટ્રાન્સફર કરી શકીએ. પણ આપણે જ્યારે બેંકમાં ખાતું ખોલાવવા જઈએ ને આપણે આપણું એકાઉન્ટને બધું લિંક કરાવ જઈએ બેંકવાળા ખુદ આપણને આ વિશે સાવચેત આપણને સાવધાની આપે છે કે અમે તમને એકાઉન્ટ તો ખોલી આપીએ છે. પણ જે છે એ તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે જો કે જો તમારા જો પૈસા જતા રહયા ખાતામાંથી તો પછી ખુદ એની પાછા લાવવાની બેંક પણ જવાબદારી લેતી નથી. એટલે આ આપણે જે ડિજિટલ સુવિધા આપણે ઉપયોગ કરીએ એના માટે ખૂબ સાવચેત જે છે એ આપણે રહેવાની જરૂર છે.
કેવા કરીશ કે તમે આજે વાત કરી ફોન પે છે, યુપીઆઈ છે પછી, ભીમ પે છે એ બધી જે નવી નવી એપો છે ડિજિટલ પેમેન્ટની એમાં તમે તમારા પૈસા રાખતા હો તો પહેલી એમાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે પહેલી વસ્તુ તમે એ જે ફોનમાં બધું રાખો છો તે ફોનનો પાસવર્ડ પહેલી વાત તો બધાને કહેવો નહીં. પછી યુ પી આઈ એપ નો પાસવર્ડ તમારા પૂરતો સીમિત રે કાંતો તમારા ઘરવાળા પૂરતો સીમિત રહે તો વધારે સારું. કારણ કે જો તમે બધાને કહેશો તો કોઈ બી કોઈપણ સમયે કોઈ બી જગ્યાએ પેમેન્ટ કરી શકે છે. અને પછી આપણે પરત લઈ શકતા નથી. એટલે એના લીધે આ બધી જે એપો વાપરો એમાં ખૂબ ઘણા ફાયદા બી છે હું ના નથી કેહેતો વાપરવાની પણ આ ખૂબ જ સાવધાન રહેવું ખૂબ જ આપણા માટે જરૂરી છે.
બિલકુલ તમે વાત કરી કે પાસવર્ડની તો પાસવર્ડ હવે તો એવી સુવિધા આવી છે કે સમજી લો તમે કોઈને પાસવર્ડ આપી દેવા નથી અને હવે તો એવી સુવિધા એવી રહી છે કે તમે ફિંગરપ્રિન્ટ વગર બી તમે કોઈને પૈસા ટ્રાન્સફર નથી કરી શકતા. પાસવર્ડની પણ સુવિધા હતી હવે તો આપણી ફિંગરપ્રિન્ટ વગર કોઈ પૈસા આપણા ગૂગલ પેમાંથી લઈ નથી શકતું. તો એ સિય એવી સુવિધા આવેલી છે. બીજી તમે વાત કરી કે પાસવર્ડની તો પાસવર્ડ આપણે અમુક વખત આપણે જાહેરમાં પેમેન્ટ કરતા હોઈએ બધાની સામે તો આપણે આપણે જોઈએ તો પાસવર્ડ એકદમ સાવચેતપૂર્વક નાખવો જોઈએ. જેથી કોઈ જોઈ ની શકે. પાસવર્ડ કારણ કે જો કો કોઈ વ્યક્તિ આપણ પાસપોર્ડ જોઈ ગયું તો ભવિષ્યમાં આપણા જ આપણા જ મોબાઈલથી કોઈને બી પૈસા ટ્રાન્સફર કરી દેશે એની આપણને જાણ પણ નહીં રહેશે.
બરોબર છે. અને આના ફાયદા કેવાથી કે પહેલી વસ્તુ તો કોઈ બી મોટી અમાઉન્ટ તમારે કોઈ ક્યાંય બી ચુકવવી હોય તો તમારી પાસે જોખમ રહેતું નથી. કારણ કે બધા મોબાઈલમાં ઓનલાઈન જ પૈસા હોય છે. જેના કારણે તમને ચોરી થવાના કે બી બિલકુલ ડર રહેતો નથી. ભૂલથી બી તમારો ફોન ચોરાઈ જાયતો ત્યારે જ તમે તમારું એકાઉન્ટ બંધ કરાઈ દશો જેનાથી એ કોઈ બી પૈસા ઉપાડી શકશે નહીં. એટલે આ તો બધા પેમેન્ટ એવા છે જે એકદમ સરા એક જ સેકન્ડમાં તમે ક્યાંથી બી ક્યાં પૈસા મોકલી શકો છો, ક્યાંથી બી આવી શકે છે. એટલે આ બધા એવા એવી સુવિધા છે જેનાથી આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. અને આપણે સરળ રીતે કોઈ બી જગ્યાએ ક્યારે પણ પેમેન્ટ કરી શકીએ છીએ.
મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે કશ્યપ બહાર જવાના હોઈએ અને આપણે આપણી સાથે આપણે પાકેટ લેવાનું કે પૈસા લેવાનું ભૂલી ગયા હોય અને આપણે કોઈ વસ્તુ લેવી હોય તો આપણે આપણા મોબાઈલથી આપણે ત્યાં દુકાનની બહાર કે દુકાનની અંદર સ્કેનર લગાવેલા હોય છે એ સ્કેનરથી આપણે જે જે છે આપણે પૈસા ચૂકવીને આપણે આપણી મનગમતી વસ્તુ જ લઈ શકીએ છીએ. એની આપણે કદાચ પૈસા લેવાનું ભૂલી ગયો હોય તેના પણ ડર રાખવાથી રહેતો નથી. આપણી પાસે આપણો મોબાઈલ હોય છે અને આપણું આ અને આપણે પાસે પૈસા હોય કે મોબાઈલની અંદર એથી આપણે એનાથી આપણે જે બી વસ્તુ લેવી હોય એ આપણે ગૂગલ પે, કે પેટીએમ કે, ફોનપેથી પે કરીને આપણે જે છે એ વસ્તુ ખરીદી શકીએ છે. અને બિલકુલ સહેલાઈથી હોય તો દુકાનમાં હવે તો એવી ફેસિલિટી આવી છે કે દરેક દુકાનમાં તમને દરેક દુકાનમાં આવા આવા તમને ગૂગલ પેના મશીન જોવા મળશે જ સ્કેનરવાળા કે જે એ લોકો પણ રાખતા હોય છે દુકાનવાળા બી આવાં મશીનો
હ તમારી વાત સાથે સેમત જ છું કારણ કે હવે મ મોસ્ટ ઓફ બા ઓનલાઈ પેમેન્ટ કરતા હોય છે એટલે એમને રાખવા પડે જ છે કારણ કે કોઈ બી ક્યારે બી પેમેન્ટ કરવું હશે કોઈની જોડે કેશ ના હોય તો એ સ્કેનર પર પેમેન્ટ કરી શકશે અને હું આ ડિજિટલ પેમેન્ટ પર બીજી એક વાત કરવા તમારી સાથે વાત કરવા માગુ છું કે પહેલાં આપણે ડિજિટલ પેમેન્ટ હતા ફોન પે એ યુપીઆઈ છે એ બધામાં પહેલાં આપણું બેંક અકાઉન્ટ લિંક કરવું પડતું હતું જેના કારણે જે અઢાર વર્થી નાના કોઈ બી હોય એ લોકો આ બધી એપો વાપરી ન શકતા કેમ કે એમનું બેંક અકાઉન્ટ ત્યારે હોય નહી હવે તેના લીધે સરકારે આનો બી ઉપાય કાઢી દીધો છે ફેમ પે કરીને એક એપ છે જેમાં કોઈ બી ના અઢાર વર્ષથી નીચેનું બી એનું ખાલી આધાર કાર્ડ લિંક કરીને એમાં એકદમ સાવચેતી પૂર્વક પેમેન્ટની આપ કરી શકે છે જેમ યુપીઆઈ ફોન પે છે એવી રીતે આપે એમ પે છે જેના લીધે જેમ સેમ વસ્તુ પેલા સેમ વસ્તુ બી એમાં થાય છે એમાં ત બેલેન્સ તમારી ફિંગર પ્ર્રિન્ટથી તમે બીજાને ટ્રાન્સફર કરી શકો છો એના વગર થતું નથી એટલે આ સરકારે નવી સુવિધા નીકળીને ખુબ જ સારી કર્યું છે અને આ એપ પોતે હું બી વાપરું છું જેના કારણે મને બી ક્યાંય બી પેમેન્ટ કરવું હોય તો હું એકદમ ઈઝીલી અને સરળતાથી કરી શકું છું કોઈને પણ
બિલકુલ તમે વાત કરી કે અઢાર વર્ષથી નીચેના જે બાળકો છે પણ એમને સૌથી પહેલાં આ બધી ફેસિલિટીનો ઉપયોગ કરતાં પહેલાં એમને ખૂબ જ સાવચેતીપૂર્વક એમને સમજાવવું જોઈએ કારણ કે નાના બાળકો અમ એમની એમને કદાચ ખબર નથી હોતી આના વિ જે પાસવર્ડને બધા વિશે અને કદાચ લોકો ભૂલ કરી બેસે છે તો પછી એમની ભૂલ એ આગળ જતાં ખૂબ ભારે પડી શકે છે કારણ કે બીજી વસ્તુ એ છે કે નાના બાળકોને અમુક વાત એમને કોઈ વસ્તુ લેવી હોય અને એમને એમાઉન્ટ કેવી રીતે નાખવાની કેવી રીતે સેટ કરવાનું પાસવર્ડ ન એમને વ્યવસ્થિત શીખવાડવું જોઈએ પછી આ બધી ફેસિલિટીનો ઉપયોગ એ છે એમને કરવા દેવો જોઈએ અને આજકાલ તમે જુઓ કે સાઈબર ક્રાઈમ બધા થાય છે સાયબર ક્રાઈમા અને લોકો એના ભોગ પણ બને છે એ સાયબર ક્રાઈમવાળા શું કરે છે કે એ લોકો પાસે આપણી માહિતી પહોંચી જાય છે પછી આપણી માહિતીનો ઉપયોગ કરીને એ લોકો વિધાઉટ ઓટીપી એવી સિસ્ટમ હો કે વિધાઉટ ઓટીપી આપણા જે ખાતામાંથી એ લોકો રૂપિયા કઢાવી લે છે એ એ ખૂબ જ ગેરકાનૂની બાબત છે એનાથી હવે સરકાર પણ ધીમે ધીમે કડકમાં કડક પગલાં લઈ રહી છે સાયબર ક્રાઈમ જેવાળા જે છે ક્રાઈઇમ જે લોકો સ્કેમ કરે છે એ લોકો પાસે આપણી વિગતો કેવી રીતે પહોંચે છે ખબર નથી પડતી હોતી ને આપણી મહેનતના જે પૈસા છે એ લોકો લઈ લેતા હોય છે એટલે આનાથી પણ આપણે ડિજિટલ પેમેન્ટ તો આપણે ઉપયોગ કરીએ પણ આપણે આના આથી પણ આપણે બચીને રહેવું જોઈએ આ વિશે પણ આપ શું કહેવા માગશો
હા એટલે આ વિુંશે એજ કેવા માંગીશ કે આ બધાથી આપણે સાવચેત રહીને આ બધી સુવિધાઓ મળી છે તો એનો બરોબર ઉપયોગ કરીએ પણ આ બધાથી સાવધાન રહીને કારણ કે અત્યારના સમયમાં આ બધા કેસીસ ખુબ વધી રહ્યા છે અને એમાં સર સરકાર બી કઈ કરી શકતી નથી કારણ કે જ્યાં પૈસા જાય છે એમની ડિટેલ્સ જ એમને નથી મળી રહી તો એ પણ એમાં કઈ જવાબદાર નહી રહે કેમ કે આપણે જ ભૂલ કરી છે તો આપણે જ ભોગવવું પડશે કારણ કે આપણને ખબર છે કોઈ બી અંજાન લિંક કો કોઈ ક્યુઆર હોય કે એના પર ક્લિક પીડીએફ આવે એના પર ક્લિક ના કરવું તમને ખબર ના હોય કોઈ બી અંજાન નંબરથી મેસેજ આવે કે તમને લોટરી લાગીને એ બધા પર ધ્યાન ના આપી આપણે ચાલવું જોઈએ કારણ કે આમાં તમે જોશો ઘણા બધા કેસીસ બને્યા છે બને બી રહયા છે અને પહેલાં બી બની ગયા છે એટલે આ ડિજિટલ પેમેન્ટ અને બેન્કિંગની સુવિધા મળી શે એ સારી વાત છે અને છેલ્લે તો હું એ જ કહીશ કે આ ટોપિક પર મારે તમારી સાથે વાત કરવામાં ખૂબ આ આનંદ આન્યો તમારી પાસેથી નવી નવી જાણકારીઓ અમને પ્રાપ્ત થઈ અને આગળ આપણે નબા ટોપિક સાથે મળીશું ધન્યવાદ
બિલકુલ બિલકુલ ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપડે માહિતી આપીએ એના માટે ખુબ ખુબ આભાર લઈશો કેમ